કેમ છો બેન તમે?
મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. તમને મારી અવાજ આવે છે?
હા, આવે છે. તમને આવે છે, મારી અવાજ?
હાજી આવે છે. તમે શું કરતા હતા આજે?
કઈ નઈ બસ આ ઘરે જ
ઓ આજે હું તમારી જોડે વાત કરવા માંગુ છું, મમ્મી પપ્પા વિશે. શું તમે આ વિશે ચર્ચા કરવા માંગો છો મારી સાથે?
હા.
સારું તો જો મમ્મી મમ્મી વિશે હું પેલે વાત કરું. તો મમ્મી જે છે ને આપણા જીવનમાં બહુ મહત્વની અહ ભૂમિકા નિભાવે છે. મમ્મી એટલે આપણાને જીવન આપવા વાળી એક અહ ખુબ જ મોટી હસ્તી નું નામ છે. માં ન હોય ને તો જીવનમાં કઈ નહી હોય મમ્મી લોકો આપણાને જન્મ આપે છે નવ મહિના આપડા પેટમાં રાખ ખીને આપણાને જીવન આપીએ છે જાણો કે આપડા રક્તથી આપડા ખૂન થી અમને સીચીને આ દુનિયામાં લાવે છે અને મમ્મી જેવું કોઈ વ્યક્ તી હોતું જ નથી. સાચું કીધું ને મેં?
હા, સાચી વાત છે કે મમ્મી જેવું કોઈ હોતું જ નથી. જેટલો મમ્મી આપડો ખ્યાલ ક રે ને એટલું બીજું કોઈ કરે બે નહી.
સાચું કીધું તમે મમ્મી એટલે ખુબ જ અગત્યની વાત છે આ મમ્મી એટલે ખુબ જ ખાસ છે આપડા જીવનમાં. માં નહી તો કોઈ નહીં. મમ્મી એટલે આખી દુનિયા આપડા માટે. સાચું કીધું ને?
હા સાચી વાત છે. એ આપણા માટે કેટલું કરે, આપણા માટે લડીવી લે. આપડા બીજાના આમ બોલ બોલવી ખાઈ લે. કે આપણેે કયા કશે ઝઘડો કરીને આવીએ. તો પેલા મમ્મી આપડી વાર લે કે એ આગળ બોલી આવે. કે અમારું છોકરું બી આવું ની મળે કે આવું ઝઘડા ની કરે.
સાચું કીધું, જો હું તમને એક વાત કહું. માતા જે હોય ને આખા બ્રહ્માંડની પ્રેમ અને ત્યાગનું સૌથી મોટું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે પોતાના સુખ ચેનનો વિચાર કર્યા વગર, દિવસ રાત. મારા ઉછેર અને ખુશીઓ માટે સતત મહેનત કરે છે. જયારે પણ હું જીવનની મુશ્કેલીઓમાં હોઉં ને ત્યારે મારી મમ્મી મને ખૂબ જ આશવન આશ્વાસન આપે છે અને આગળ વધવાની પ્રેરણા પણ આપે છે. અને હું ગમે તેટલો મોટો થઇ જાઉં ને કેટલી બી મોટી થઇ જાઉં ને તો પણ મારા માતા પિતાની સામે હું બાળક જ રહીશ મારા જમવાથી લઈને મારી નાની મોટી જરૂરિયાતને ખુબ જ ઝીડાકું અ ઝીણામાં ઝીણી વાતને ખુબ જ ધ્યાનમાં રાખે છે મારી મમ્મી. તમારી મમ્મી કેવી રીતે તમારું ધ્યાન રાખી તમે મને કેશો?
કે મારી બી કોઈ બી અ કોઈ જરૂરિયાત હશે કોઈ કો વસ્તુમાં એ બહુ ધ્યાન રાખે એમ. મારી કોઈ વાત છે એને ફોન કરીને આપડે વાત કરીએ તો એને આપડું દિલ ભી હલકું થાય મમ્મી સાથે વાત આપડી કોઈ પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરી દે છે મમ્મી.
બરાબર કીધું. તમે જેમ કીધું ને માતા તો બધાની સરખી જ હોય પરંતુ હું મારા માતા વિશે એક વાત કેવા માંગુ છું. મારી માતા એક વ્યક્તિ નથી પણ મારા આખા ઘરની જીવાદોરી છે. જેના હસતા ચરા વગર આખું ઘર એકદમ સોનું અને અ રું લાગે છે. દુનિયાના સારા નરસા સંસ્કારો શીખવાઈને અમારી માતા માતા જ મારી પ્રથમ ગુરુ છે. અહ જાણે મુશ્કેલીમાં પરિસ્થિતિઓમાં પણ હંમેશા અહ ઉભી લે ઊભી રહે છે અને જેમ કે મેં તમને વાત કરી ને કે એ ગમે ત્યારે જો કોઈ બી આપત્તિ આવે ને મારી પર તો મારી મમ્મી પહેલે જ ઉભી રહે. અને આપડે લોકો ખબર કે આપડે જયારે ઘેરમાં આવે ને પહેલે તો આપડે સ્કૂલ થી આવીએ ને તો પેલા આપડે એમ જ કએ મમ્મી મમ્મી મમ્મી મમ્મી ક્યાં છે મમ્મી ક્યાં છે. અને જયારે મમ્મી સામેં દેખાય ને તો મમ્મી એમ કે કે શું તો એમ કે કઈ નહી એ એટલે આપણી આંખો છે ને ઘેર માં ઘૂસતા જ પેલે મમ્મી ને હોદે છે મમ્મી એટલે ખૂબ વજ ખૂબ જ ખાસ હોય છે અને જેમ કે મેં મમ્મી વિશે વાત કરીને તેમ પપ્પાની પણ વાત કરું છું. પપ્પા લોકો બી આપડા જીવનમાં ખુબ અગત્યની અહ મહિમાં ભજવે છે કારણ કે પપ્પા લોકો ના હોય તો આપસાત સપના કોણ પૂરા કરે. મમ્મી તો આપ આપડા ને જન્મ આપે છે પરંતુ પપ્પા લોકો આપણાને જીવન આપે છે. જન્મ તો માનવું હોય છે પણ જીવનમાં આપડે કેવી રીતે આગળ વધવાનું છે શું કરવાનું છે આપડા ને પૈસાની જે જરૂરત હોય તે આપડા પપ્પા પા લોકો નોકરી જાય ને આપણાને પૈસાઓ પૂરા પાડે છે ધારો કે આપડે સ્કૂલ જઈએ તેસી ને તેની ફીસ કોણ આપે પપ્પા આપે આપણાને કોઈ વસ્તુ જોઈએ તો તો મમ્મી તો એમ કે કે હા તો મારે આ વસ્તુ તમને લઈ આપીશ પરંતુ તેના મા ટે પૈસા કોણ આપે પપ્પા આપે છે. પપ્પા બી આપડા માટે જીવનમાં ખૂબ જ જરૂરી છે. જેના મમ્મી પપ્પા ના હોય ને તેમના માટે જીવનમાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તમને ખબર છે આ વાત?
હમ્મ. પપ્પા હોય તો આપડી અહ આપડા સપના પૂરા કરે એ. મમ્મી મમ્મી પાસે આપડે માગીએ પણ એટલું નહી મલે જેટલું પપ્પા ને એક વાર કહીએ તો આપડે તે મલી જાય એ વસ્તુ એમ.
આપડી અહ જરૂરિયાત પપ્પા પૂરી કરે છે.
બરાબર. પપ્પા બી ખુબ જ સરસ ભૂમિકા નિભાવે છે. જો માં જે હોય ને માં માટે જો મેં એક સાયરી કેવા છ અહ માં માટે મેં એક લાઈન કઉ છું. શરીર થાકી જાય મન હારી જાય અને આત્મવિશ્વાસ ઘટી જાય ત્યારે માં ના ખો ડામાં માથું માં માથું રાખજો હિંમત જરૂર આવશે. માં એટલે આપડા જીવનનો ખૂબ મૂલ્ય છે. કશું બોલ્યા વગર પણ આપડા દુઃખને ઓળખી લે એ માં છે. તમને ખબર છે આ વસ્તુ?
હા.
માં એટલે આપડા જીવનની બહુ અગત્યની પડી છે. માં વગર આપડે કઈ નથી. હાર બનાવવા માટે હજારો ફૂલો જોઈએ આરતી સજાવા માટે હજારો દીવા જોઈએ, દરિયો બનાવવા માટે હજારો પાણીના ટીપા જોઈએ, પણ માય એટલી જ પર્યાપ્ત છે બાળકોનું જિંદગી સ્વર્ગ બનાવવા માટે માય એટલે આખી સૃષ્ટિ નું સર્જન હાર છે તમે કઈ કેવા માંગો છો મા વિશે
સાચી વાત છે કે મા આપણા માટે કેટલું કરે છે એમ અને આપડે મોટા થઈએ તો આપણે હમણાં બી આપણું ખ્યાલ રાખે, આપડે લગ્ન કરી મોકલી દે સાસરિયામાં તો બી એટલું એટલું ખ્યાલ રાખે ફોન કરીને પૂછે તમે કેમ છો? તમે આખો દિવસ એમ તો કે કે તમે કેમ છો મજા મજો ખાવાનું આપડી હર એક વસ્તુની ખ્યાલ રાખે મમ્મી
અને જેવ આપડે કોઈ તકલીક આપડે કોઈ તકલીફ હોય તો કોઈને નહી ખબર પડે જલ્દી એ માને ખબર પડી જાય જલ્દી સાચી વાત છે તમારી
તમે એકદમ બરાબર કીધું છે. આજે તમે હમને વાત કરી ને કે માં જયારે તમે તકલીફમાં હોય ને તો મને ખબર પડી જાય છે આપણેે સાચી વાત છે કે જયારે હું પણ કોઈ દિવસે તકલીફ માં હોઉં ને તો મારી મમ્મી ને તરત જ ખબર પડી જાય છે અને તેમનો કોલ જરૂર સ આવી જાય છે. અને તે કહે છે કે બેટા તને કોઈ તકલીફ તો નથી તમને તને જીવનમાં કોઈ પ્રોબ્લેમ પણ નથી માં એટલે માં ને બધું ખબર પડ પડી જાય છે આપડી દૂર હોય સાથે હોય આપણે રાતના ઊઘેલા હોય ને જયારે આપણા ડરાવના સપના પણ જોઈ દઈએ ને જો રાતના આપણી ઊંઘમાં જો માં કરીને બોલાવીએ ને તો એ કેટલી બી ઊંઘમાં હોય ને તો તરત જ ઉઠીને આપણાને જોય છે. કે હા મારા છોકરા છોકરીઓને શું થયું છે માં ખુબ જ સારી છે. માં જેવો કોઈ નથી દુનિયામાં.
હમ
તમે કઈ કેવા માંગો છો મમ્મી વિશે?
હા એટલે બધી દુનિયા છે તો સાચી વાત છે. કે અમુક ટાઈમ એ બી રડી જાય છે આપણે જોઈને એમ. આપણે તકલીફ ન જોઈને ખબર પડી જાય કે માને કે મારું બચ્ચું થોડું બી દુખી. હોય કઈ હોય પ્રોબ્લેમ તો એનો ફોન જલ્દી ત્યારે આવી જ જાય કે કે હા કે તકલીફમાં છે મારું બચ્ચું એટલે પછી ફોન કરે એટલે આપડે હલકા થઈ જઈએ આપડું દિલ હલકું જ થઈ જાય. આપ મમ્મી ને જોઈને.
હ
અને
બરાબર કીધું તમે મમ્મી ને મમ્મી તો બઉુ ધ્યાન આપે છે આ બધી વસ્તુઓ માં જન્મથી લઈને તમને મોટા કરવામાં દસ પંદર વર્ષ ના આપડણે થઈ જઈએ ત્યાં જ ત્યાં સુધી મમ્મી ત્યાં સુધી મમ્મી આપડું ધ્યાન આપે છે આપડે નાલા રહીએ ને ત્યારે બી મમ્મી આપડા કપડા ધોય નવડાવે ધોવડાવે આપડાને સ્કૂલ મોકલાવે છે મમ્મી બહુ અગત્યની છે મમ્મી બહુ ધ્યાન આપે છે અને સાથે સાથે પપ્પા ન બ બો યોગદાન હોય છે નાલા છોકરાઓ માટે આપણા માટે મમ્મી પપ્પા નો ખુબ જ સાર જરૂરી છે અને જેમના મમ્મી પપ્પા નથી તે લોકોને બી સાહસ હિંમત રહે કે તે પોતાનું જીવન સારી રીતે આગળ વધાવી શકે અને જે એમના મમ્મી પપ્પા છે તે પોતાની મમ્મી પપ્પાની કદર કરે અને સમજીે કે આપણે જીવનમાં મમ્મી પપ્પા નું દિલ કદી ન દુખાવું જોઈએ કારણ કે મમ્મી થી આપડે દુનિયા માં આવીએ અને પપ્પા થી આપણે આખી દુનિયા જ જોઈએ છીએ પપ્પા આપડાને બહ દિલથી આપણાની સારી ખ્વાઈસે પૂરી કરે છે પપ્પા ભી ખુબ જ અગત્ય અતના હોય છે આપણા માટે મમ્મી પપ્પા ખુબ સારા અને સારી રીતે આપણાને મોટા કરે છે શું તમને આ બધી વસ્તુ સમજમાં આવી ખરી?
હા, એવી જ
સારું, આપનું સાંભળવા માટે ખુબ ખુબ આભાર